જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો.
બસ હું મજામાં છું તમે કેમ છો.
હું પણ એકદમ મજામાં છું ચાલો ને આજે આપણેે આ શિક્ષણ પર વાત કરી લઈએ કે હવે તો જોઈએ જુઓ ને ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ થાય છે તો એમાં પણ કેટલા ફેરફાર છે તો આજે વાત કરી લઈએ એના ઉપ પર કે ઓનલાઈન શિક્ષણ સારું છે કે પછી ઓફલાઈન શિક્ષણ સારું છે.
બિલકુલ સાચું કહો છો તમે ઓનલાઈન અને ઓફલાઈન આપ કોરોના પછી, ઓનલાઈન શિક્ષણનુ મહત્વ વધારે વધી ગયો છે પેહલા તો જો ઓનલાઈન ઓફલાઈન શિક્ષણ જ વધારે મહત્વ આપવામાં આવ આવતો હતો પણ જેમ જેમ ઇન્ટરનેટનો ઉપયોગ વધારે કરવાવામાં લાગ્યા તેમ તેમ ઓનલાઈન શિક્ષણમાં પણ હવે લોકો રુચિ ધરાવે છે.
હા એજ ને અને પછી આપડે જોઈ શકીએ છીએ કે ઓનલાઈન શિક્ષણ તો આવું છે કે આપણે ગમે ત્યાં અને ગમે ત્યારે અભ્યાસ કરી શકીએ છે પણ સમય અને મુસાફરી નો પણ ખર્ચ બચે છે આપણે કોઈ પણ જગ્યા જગ્યા એ બેસીને અ ભણી શકીએ છે કોઈ અ આપણને ત્યાં જવાની જરૂર નથી તો એ લીધે એ ખર્ચ બચી જાય છે પછી મોબાઈલ લેપટોપ દ્વારા સરળતાથી આપણે એ બધું શીખી શકીએ છે તમ બરાબર ને
બિલકુલ સાચું કહો છો તમે અને જો આપણે ઇન્ટરના ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોઈએ અને માહિતી અને અપડેટ તરત મળે છે આપણે ક્યાંકથી પણ એક્સેસ મતલબ એક્સેસ કરી શકીએ છી એમાં આમાં ઝડપી સંચાર હોય શક ઓનલાઈન શિક્ષણમાં અને ઓનલાઈન શિક્ષણ માટે કેટલી બધી અ જે ઉદાહરણો પણ છે જેમ કે સોશિયલ મીડિયાનું માધ્યમ વેબસાઇટ આ પ્રકારે આપણે ઓનલાઈન શિક્ષણનુ ઉપયોગ કરી શકીએ છે.
એકદમ સાચી વાત કરી પછી આપણે જોઈ શકીએ છે કે રેકોર્ડ રેકોર્ડ લેક્ચર વારંવાર આપણે જોઈ શકીએ છીએ અને સારી રીતે એને સમજી શકીએ છે પછી અ પોતાની ગતિએ અભ્યાસ કરવાની આપણને સુવિધા મળ તી હોય છે અને કેટલા અલગ અલગ વિવિધ પ્રકારના ઓનલાઈન કોર્સ અને સામગ્રી પણ ઉપલબ્ધ હોય છે તો એ એના ઘણા બધા ફાયદાઓ છે.
બિલકુલ સાચું કહો છો હવે તો શિક્ષણનો કેટલા બધા પ્રકાર પહેલા પહેલા તો તમને ખબર છેને કેવી રીતે શિક્ષણ લેતા હતા અ હવે તો અ જો આમાં પણ કેટલી મોર્ડનિટી આ આવી ગઈ છે પહેલા તો અ જંગલમાં જઈને આપણે સાભળ્યું રામાયણ મહાભારતમાં કેવી રીતે અ જંગલમાં રહીને પછી શિક્ષણ પ્રાપ્ત કરતા હતા પોતે મંત્રોનું ઉચ્ચારણ કરીને એમને કેટલાય બધા મંત્રો યાદ કરીને પછી બધા પુસ્તકોનું વાચન કરતા હતા હવે તો ઓનલાઈન અને ઓફલાઈન આ પ્રકારનો પણ એક અમ એ આવી ગયો છે માધ્યમ તો એમાં પણ અ જો બાળકમાં કઈ અ શિક્ષણ લેવાની રુચિ છે. એના આધારે પણ આપણે આપણે આનો ચુનાવ કરી શકીએ છીએ.
એકદમ સાચી વાત કરી કે એમાં અલગ અલગ કેટલું આવી ગયું છે પેલા લોકો કેવી રીતના શિક્ષણ હતું અને હવે કેટલું ફેર થઈ ગયું છે શિક્ષણમાં ને આવા વાળા ટાઈમે હજુ વધશે તો શિક્ષણ ધીરે ધીરે કેટલું આગળ વધી ગયું છે પેલા લોકો કેવી રીતના શિક્ષણ કરવામાં આવતું હવે ધીરે ધીરે વધે છે એનો પણ તો શિક્ષણમાં પણ અગાડી વધતા વધતા જોઈ શકીએ છીએ અને પછી એના ઓનલાઈન શિક્ષણના નુકસાન પણ છે જેમકે અ અ આપણેે ઇન્ટરનેટ પર નિર્ભર હોય છે તો એ અ એ ઈન્ટરનેટ પર નિર્ભર રહે છે તો એનો નુકસાન છે કે ભાઈ ને પછી આપડે જોઈ શકીએ શિક્ષણ સાથે સીધો સંપર્ક ઓછો રહે છે આપણે શિક્ષક જોડાયેલા રહેતા નથી જ્યાં ઓફલાઈન આપણે શિક્ષક જોડે કેટલા જોડાયેલા હોય છે એક અલગ જ ફિલિંગ હોય છે આપડા શિક્ષક ના સાથે તો એ એક એનો નુકસાન છે પછી આપડો ધ્યાન ભંગ થવાથી શક્યતા ધ્યાન ધ્યાન આપણની ભંગ થવાની શક્યતા વધી વધે છે.
બિલ અને જોઓને આ તમે જેમ કીધું કે ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ આ જે રીતે ઓનલાઈન શિક્ષણ છે એ એમાં આમ છે કે બાળકોને એ આ આદિ થઈ જાય છે એને બધી જ વસ્તુ સામગ્રીઓ છે ને તૈયાર મળે છે અને એ પોતાના દિમાગ સાથે કોઈ પણ મશકત કરતો નથી કે પોતે કોઈ દિમાગ પોતાનું ચલાવીને અને પછી ભણતર કરતો નથી એ ઓનલાઈન ઉપર એટલો આધારિત હોઈ જાય છે કે ડિજિટલી કૌશલનો નો ઉપયોગ કરીને બધા જવાબો એમના એમ એનાથી લઈ લે છે એનામાં પોતાનું કેવી રીતે ક્રિએટિવિટી આવતી નથી એ પોતે કેવી રીતે એનું શું કાબલિયત છે એ એનો આપણે સારી રીતે અ ચકાસણી નથી કરી શકતા જેમ કે ઓફલાઈન શિક્ષણમાં ઓફલાઈન શિક્ષણમાં તો શિક્ષકના અ લગાતાર સંપર્કથી અ વિદ્યાર્થી એના ઉપર કેવું જ્ઞાન નુ બહુ જ અસર થાય છે એ સીધો સંપર્ક કરવાથી એ કેવી રીતે ભણે છે એની શુ સ્ટ્રેટજી છે શું ભણે છે એના વિકાસમાં એનો બહુ જ મતલબ મહત્વ હોય છે એ પોતે પોતાના દિમાગથી કેવી સવાલો હલ કરે છે‌ પછી એ પોતે પણ વિચાર કરે છે કે આનો શું કેવી રીતે થઈ શકે છે જબ કે ઓનલાઈનમાં તો એ બધું જ ડેટા આપણે કેટલા બધા પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ ના ઉપયોગ કરીને એના જવાબો શોધી કાઢે છે અને એના ઉપર ડિપેન્ડ થઈ જાય છે. તો એ ખાલી પોતાનો દિમાગ ચલાવવામાં
હ હા એજ નહ એટલે ઓનલાઈન શિક્ષણ સારો એક સાઈડ થી આપણે જો છે કે ઓનલાઇન શિક્ષણ એટલું સારું નથી કારણ કે એમાં જેમ તમે કીધું કે એમાં એક્ટિવિટી ગ્રુપ એક્ટિવિટી જેવું કઈક નથી આપણે પ્રેક્ટિકલી કઈ કરી શકતા નથી તો એ એ આટલું બધું આપડે જોઈ શકીએ છીએ કે ઓફલાઈન માં જે આપણે પ્રેક્ટિકલી કોઈ પણ, પ્રોજેક્ટ કે બધું કરીએ છીએ પછી કેટલી બધી ગ્રુપ એક્ટિવિટી કરવામાં આવે છે તો એ એકદમ સારી રીતે ઓફલાઈન જ થઈ શકે છે અને શિક્ષક જોડે આપડો ડાયરેક્ટ ક હોય છે તો એના લીધે આપણે ઘણું બધું જ્ઞાન મળે છે અને આ એના ઓનલાઈન ના લીધે તો આપણી આંખો પણ ખરાબ થાય છે કે કેટલી ઘણી વાર લાંબા સમય સુધી આપણે આ સ્ક્રીન ટાઈમ હોય તો એનાથી આંખો ખરાબ હોઈ શકે છે અને ઓફલાઈન ના લીધે તો આ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે કેટલો સંપર્ક હોય છે અને બંને વચ્ચે એક અલગ જ પ્રેમ ભાવ પણ હોય જે સંબંધ હોય છે હા ગુરુ શિષ્યો નો એજ ને
તમે બિલકુલ સાચું કીધું અને જો શિસ્તમાં પણ એવું હોય છે કે ઓનલાઈનમાં જો પોતે નિયંત્રણ હશે તો એ સારી રીતે ભણતર લઈ શકશે અને ઓફલાઈનમાં તો જો શાળા ન નિયંત્રણ હોય છે શાળા પ્રબંધન ન નિયંત્ર હોય છે પછી ટીચર ગુરુદેવ એમનો નિયંત્રણ હોય છે એ નિયમિત અને સંચાલિત રહે છે કે જેનાથી એમ એક શિસ્ત ગોઠવેલું હોય છે એમાં તો એમાં અ હા એટલે બા બાળક ને એ શિસ્ત પ્રમાણે ભણે તો એનામાં અ સારો વિકાસ થાય તો હું માનું છું કે વધારે પડતા તો ઓફ લાઈન શિક્ષણ બાળકોના અ કૌશલ અને જ્ઞાનને વધારવા માટે આમ તો બેવુ અ પોતાના જગ્યાએ બહુ જ મર્યાદિત અને બહ જ સારા છે પણ એનો ઉપયોગ જો સારી રીતે કરવામાં આવે તો એ આપણા માટે લાયક સારું લાયક થઈ શકે છે.
હા એકદમ સાચી વાત કઈ કે ભાઈ એના પોતપોતાના જગ્યાએ આપણે સારી રીતે ઉપયોગ કરીએ તો બંને પોતપોતાની જગ્યાએ સારા છે પણ ઓફલાઈન શિક્ષણ બહુ જ સારું કેહેવાય કારણ કે એમાં આપણે નિયમિત રહે છે અને કઈ પણ આપણને શંકા થાય કે કંઈ સમજ ના આવે આપણે શિક્ષક જોડે વાત કરીને એનું અ અ હળ નીકાળી શકીએ છે પછી આપણે આપણા મિત્રો જોડે પણ ચર્ચા થઈ શકીએ છે અને અ કઈ પણ ગુ ગ્રુપ એક્ટિવિટી હોય તો એ પણ આપણે બધા લોકો સાથે મળીને કરી શક કી એ છે અને ઘણી બધી વસ્તુઓ જોએ છે આપડે અને કેટલું બધું શીખવામાં આવે છે અને એ ઓફલાઈન જ બધું શીખી શકીએ છે અને પ્રેક્ટિકલી કઈ પણ વસ્તુ થાય તો એ વધારે સરળતાથી અને સારી રીતે આપણને સમજમાં સમજ આવે છે. અને કેટલી બધી રમત ગમત ની પણ પ્રવૃ ત્યો માં ભાગ લઈ શકાય છે ઓફલાઈન શિક્ષણ હોય તો
બિલકુલ સાચું કીધું તમે અને જો શિક્ષણનો મુખ્ય હેતુ તો જ્ઞાન અને કૌશલ પ્રાપ્ત કરવાનો છે તો એ ભલે આપણને ઓનલાઈન શિક્ષણ સુવિધાથી મળે કે પછી આપણને ઓફલાઈન મળે અ જયારે ઓફલાઈન શિક્ષણ વ્યક્તિગત માર્ગદર્શન શિક્ષણ અને સામાજિક વિકાસ માટે પણ વધુ અનુકૂળ છે આજના સમયમાં જે પ્રમાણે પદ્ધતિઓ બદલાઈ રહી છે એટલે આપણને પણ અસરકારક શિક્ષણનો માનવ માનવના જીવનમાં જે અસરકારક હોય એ શિક્ષણનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે જે ટેકનોલોજી અને પરંપરાગત પણ બંનેના જે લાભો હોય છે, એ પોતપોતાની જગ્યાએ અલગ ભિન્ન હોય છે, તેથી વિદ્યાર્થી ને પોતાની જરૂરિયાત મુજબ સંજોગો મુજબ અને અભ્યાસ ના જે હેતુ છે, એ અનુસારે એમને યોગ્ય ચુનાવ કરવો જોઈએ કે એમને ઓનલાઈન શિક્ષણની સુવિધાનો ઉપયોગ કરવો છે, કે ઓફલાઈન જય્યારે સંજોગો પણ કેવ કોઈ પણ કોઈ વખત સંજોગો પણ અને જરૂરિયાત પણ એવી હોઈ શકે છે. તો એનો એ અનુસાર એમને ચુનાવ કરવો જોઈએ કે વિદ્યાર્થીને ઓનલાઈન શિક્ષણ લેવું છે, કે ઓફલાઈન શિક્ષણ લેવું છે,
એ એકદમ સારી વાત કઈ કે ભાઈ એ વિદ્યાર્થી પર ડિપેન્ડ કરે કે એને ઓનલાઈન શિક્ષણ લેવું જોઈએ કે ઓફલાઈન કે કોઈક ઓનલાઈન શિક્ષણ થી ફાયદા હોય ને કોઈ કોઈક આવા ક્લાસીસ હોય છે, ઓનલાઈન જ મળતા હોય છે, તો એ આપણને ઓનલાઈન જ કરવા પડે તો એ બંનેના પોતપોતાના ફાયદા છે, અને બંને જરૂરી પણ છે. તો કઈ નહી એટલી બધી આપડ વાતો કરીને કેટલી બધી માહિતી મળી ગઈ એકબીજા થી અને એટલી બધી ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ ઉપર વાતચીત થઈ ગઈ ચાલો પછી ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ પછી વાત હા, જય શ્રી કૃષ્ણ.